હા
આવે આવે તોું કરે
કઈ નહી મિસ્ટ નંબર રેસ કોલ કરતા હતા
બરાબર
તોું હું કર
એ બડ કઈ મિસ મંગા ક ન કઈ એડજસ્ટ કર
મંગ એવું કે એ
એડ્રેસ ન લખી આપો પિનકોડ ન
એવડ રૂપિયા નાખે છે
એ નવ નવ છે ને એટલે
એને એમ આવ્યું કે ને ઓકે
બરાબર
બરાબર
હલો
હા
મનટામાં ન મનટામાં
હમ
નવીન ટામાં કઈ એવું કેમ
નાના ન કાઢો પાડે કાલે કદાચ રૂપ તો રોપ કે અને કે્યારે બોલે ન અનેને
બોલકુલ ન કર ચાલુ રેકોર્ડિંગ અપલોડ થઈ તો હ કેડી ડોક
હ રૂપા ન ચાલુ કર્યું કે નઈ કર્યું
કર્યું ને
હમ કેટલો રપું
હમ એક કેનું રહીપ ડાબરું જ કાલે ટ્રોપ પણ ચાલુ કર હું
કોણ કરપ જ મમ્મીન માહિત કોણ કોણ રૂપા જાય
હ મમ્મી ને માાઈ
બરાબર
ઇન્ટર્નશીપ નું હોય રહ્યું કેમ
ન્ડસ્ટ્રી લોકોુકા હ કહી રહ
તો હું કતો શું કરવાનું તેમમાં
હાઈ સેમ જેવું ફહેરતાશે હા હે એમ જેવું કરતા હશે સિક્સ સેમ્પતામાં
કી બરાબર હકેનીિકટની ગ લ
નઈ્છાલે નહી કરે તો ન ઈચ્ ચાલે સર્ટિફેટ નની મળે
બરાબર એશે ગઈ બ બન કરતો હ એટલી બધી ન બનાવો હમ
કેમ તને મયલુ કે નહીં?
હે કે ની
હમ હમ હમ
કેટલા અવર કરવાનો તું?
મને કાઈ અહીંથી મળ્યું ની મળે.
બરાબર. હિરિયાની કેમ ગશે કોરા મને બી
હમ. દેખો વી કલાક સે રયા. વધી જાય પંદર. દિવસમાં આઠ કલાકનું કામ હોય તો.
બરાબર. આઠે કલાક પેલા મેં જયદીપને પૂછ્યું કે ઇન્ટરનશીપ કેટલા એટલે દિવસનું રહી કેટલા ત્યારે બધું કીધું બધું. તેમાંથી પછી ડિવાઇડ કરીને એવું નહીં. તો રેવાદે એ ભણવાનું કેવું ચાલે કોલેજ વાળું?
એજ બધું ઉપરથી જાય. બીઆરએસ તો તેમાં હે? પાસું બોલ.
એટલે બીઆરએફ હું?
તું કઈ બોલતો હતો તે બોલી દે ને પેલા.
ના કઈ ની બોલતો બીઆર એફ હતું બોલતો તે એમ ફુડુમ ફુડુમ થયા કર્યું.
હા હા મેં કઈ નહીં એજ કીધું કે બીઆરએફ તો એક તો કલમ ધારીને લખવાની છે તો બહુ ભારી કામ સે એમ તેમ.
હા તેજને એમાં તો ગપ્પા ની મારી તો બીઆરએફમાં ગપ્પા ની મારે તું કેમને.
હમ ફોન કા મૂકેલો?
મારા હાથમાં જ
એટલે જ આમ તેમ હલે હે એટલે. તારો અવાજ પેલો થાય હે કટ એટલે.
બરાબર. હા
એટલે મંગાવી લીધું કે આજે પાહુ હું મંગાવાની?
એ કુર્તી મંગા પહી પછી મંગાઈ આપ એમ કે જેસે ફરવામાં ગયો.
હે?
ફરવા કઠે ગયું કે એવું કંઈ?
ફરવા તો તે લાસ્ટ આ ગિયા રવિવારે નહીં ને પેલા રવિવારે પાલગઢ ગેલો તે જ
બરાબો
પછી તો ઘરે જ ઘેરે વેરે જાતે પણ દર રવિવારે ફરવા જવા હારું પૈહા નહીં મળે એટલે હવે નહી મે
એ તો સે.
બાકી ગાડો બી એડજસ્ટ સરખું થઈ રહ્યો છે ને એક તમારે એકટીવા તો ગમે ત્યાં બંધ થઈ જાય. તે દિવસે લાંબુ રૂટ પર ગયું ભઈથી તો ઢીલું જેવું થઇ ગયું સે.
એ પણ છે તો
બે પેલા લોઠા તે
હમ્મ
પહાડી ગયા પહિ તે બીજું કોઇ આવાનું રે તે પછી એક ગાડી વાળો મેન એક્જેસ કરવા પડે તે કેમ કે અમારે ત્રણ જણા તો બેહાય ની
મેં ને છૂટે પછી તઈથી બીજા બે જણા કોઈને એડજસ્ટ કરે એમ એટલે પૈહામા ને પેટ્રોલમા ને બધામાં પોહાઈ જાય છે.
હમ્મ
મેકની ગાડી પર
બરાબર
બાકી એક તો એક્સ્ટ્રા તૈયાર થયેલો જ રે એટલે પસી બીજા તો એક્સ્ટ્રા કોઈને તિયાર કરોવો પડે એમ
હમ્મ તો નામ હુ તમારે એમાં
હે
નામ હું બતાવે
હામાં?
એમાં
આર્યનભાઈ દીપકભાઈ પટેલ
એવુ બતાવે કે
યેશ
બરાબર તારુ પૂણામાં જ બતાવતું સે પટેલ લગાડી કે પહાડી સે
એ બધું મેં ની જોયા કરું.
તમ હુ જોયુ હમણાં
પછાડી પછાડી પછાડી એટલે મેતો બાર હતો જેટ ને હમણાં મેતો બહાર હતો કોલ હમણાં કોલ પેલા માટે આઈવો.
હમ્મ
કેમ મારે હું બતાવતું સેતો
પટેલ દિયાંગ સુનિલ
ભાઈ કેવું કઈ જ ભાઈ કુમાર કઈ જ ની
શે કુમારશે ને તારો પપ્પા પર ભાઈ છે.
હમ્મ તોતો તારા કુમાર ને ભાઈને ચક્કરમાં આજે મેં ખુદ કોમ્પ્યુટર પર બેહેલો હતો.
કેમ
પેલા લોકો ભૂલ ને ભૂલ પાડ્યા કરે તો પસે પેલો કૈ કે તમને લોકોને કોઈને આવડે કે નહી એમા માંથી એમ તો પછી પેલો એક ખાડીવાડો પેલો ભૂમિક કરિને છે તે બોલીવુડ કે આને આવડે આને કોપા કરેલું એમ તે પછી મે બેહવા પડ્યો એક તો મે ભૂલી ગેલો હતો કે કેટલ વરસ પછી કોમ્પ્યુટર પર બેઠો વોટ્સએપ પછી ખબર ત હતી કે હ આ રીતે થાય એમ તે છતાં કન્ફર્મ કરી લીધું હિરિયાને ફોન કર્યો. મે કીધું હા બરાબર અહીંયા થી એમ વોટ્સઅપ લોગ ઇન મારવાન હતું પણ પછી તે. વોટ્સએપ લોગિન જ ની થયું પેલું અંદર નેટવર્ક ઈશ્યુ આવતું એટલે વાઈ
એ તો વોટ્સઅપ પર થઇ જાય ને એતો
હા તે જ વોટ્સએપ એપથી જ પણ એના હારુ ઇન્ટરનેટ જોયએ ને જે ઇન્ટરનેટ અંદર લગાવેલો ને વાઈફાઈ એ કનેક્ટ નહી થતો હતો અમે અમારું કર તા ની હતા કેમ કે મેડમે ના પાડેલી એમ કે બીજ તમારુ નહી કરવાનું એમ
હમ્મ.
એટલે પછી. થી પેલાને કીધું કે કઈને ફોટા તો અપલોડ કરી દે જે મે બીજી બધી માહિતી તો બધું.
કયુંની ભૂલ છે તે બધી સુધારી દેમે એટલે પછી મે એને એક બીજો ફ્રેંટે મારી હેલ્પ કરવા આવેલો હતો પછી તેમાં પતિ ગયું તો આખો દિવસ. બે લેક્ચર તો તેમજ કયા બે નહી તો ત્રીજા લેક્ચર હતો.
તો કઈ. ને ખાઉ બસ
તમે જમી લેવો. તેમાં મારો લેક્ચર તોથ તેમાંજ કયો.
બરાબર.
ત્રીજો લેકચર અડધો બય ચો પછી પતિક ગીતો પછી હવે જવા ને એમ. પછી છેલ્લા પેલાને એમ જેને પૂછવા ગયા કે આખો દિવસનીન્ડ લીધેલી છે ને એમ. તો તે ક કે હા આખો દિવસ ની જ છે એવું એમ એટલે પછી. કઈ નઈ બેરહ્યા સર્ટિફિકેટમાંભી એભી કઈ ગયા નઈ. તં ભી હું જાય એક તો કંટાળ આવે. પેલી ચાંદની મેડમ આવતી ત્યાર હારુ ઊંઘવર્ ટાઈમપાસ થાય તો જચાય પી.
હમણાં કોઈ કોઈ ચાલેટોના
ઓનલાઈન માર્કેટિંગ.
ઓનલાઈન માર્કેટિંગ.
હમકું એ તો બધું આપ. આમ છું એ તો બધું આપે રે યાર આવે સર્ટિફિકેટ તો. અમા હજાર રૂપિયા માં આપવાના.
હમ હ
કટાળ આવેે.
હમ
હ એલો ફ્રી નની થવાય એટલે બાકી તમારા પાંચ કોલ તો એમ જ પતી જાય.
બ
થી પેલા લોકો એ ચાર જણા એ ખોલેલું એટલે ચાર ત હજ પતી જાયને અહીયા જ ચાર ની પાંચે પાંચ જણા એ ખોલેલું જ એ બી ખોલેલું એટલે પાંચ કોલ તો મારા તેમાં જ પતી જાય.
તને કોઈટો.
હા ને તો બતાવીશ ને.
હે મળ પોટે.
એટલે તું શું માં શું કે.
એમ ઓનલાઈન બ કે મતલ એમાં.
ઓનલાઈન ને એવું ર રહે આમાંની બતાવે.
બરાબર ના એપમાં મતલબ અગરથી ક લખ લે નહિ.
હમ.
હ એબની
રો અગાડી ને હું?
રાખવાનું.
હા.
હ હ. એન લગાવી દેતો એવું કે ન.
હમ તે નેવાટે એક સબ કર એવ ગાવાનું.
હમ તો એ યરબર્ડ લખેલા.
હા.
એટલે જ.
હા એટલે
તાર અવાજ કોકરે.
હમ્મ હમ્મ.
થાય થાય પણ કઈ નઈ તો.
બરા
હમ્મ, હારું ચાલ તો મને ખાવા એ લોકો બોલાયા કેતાશે.
એટલે બાર મિનિટ સુધી.
હમ્મ, એ ચાલે તો વધારે ચાલે હા ચાલ પાવી દેએ એટ તમારે કઈ પ્રોબ્લેમ નહી મળે કાલે હાર સ્કોર કરેેલો હતો.
બરાબર કેલો?
સાઠ મિનિટ ને પિસ્તાલીસ સેકન્ડ નો. હમ્મ, ચાલે એટ બુજ ચાલે એમ. બાકી મી ચાલે તે તો હે?
પેલાને પા નીચે પછ ચા ને.
તેમાં પાંચમા બી ચાલે હું પાંચમા બી મેં હાઈસ એકવીસ મિનિટ ને હું કરેલો હતો. પછી કાલે પહો આટલી મિનિટ નથી હો.
બરાબર.
હમ્મ. એટલે બધા જ નહી થાય એક આટલી કોલ ના થઈ ગયા ને બાકીના પછી દસ મિનિટ ને બાર મિનિટ ના ને